હલો
કેમ છો તમે
હું મજામાં છું તમે કેમ છો. હા તો આજે હું તમારા સાથે છે ને ગામ વિશે વાતો કરવા માંગુ છું તમારી પાસે ટાઈમ છે.
હા મારી પાસે ટાઈમ છે
હા સારું. હ એ ગામ એ છે ને ભારત નું સંસ્કૃતિ અને પરંપરાનું મૂળ છે. આ ગામમાં છે ને લોકો સાદું અને શાંત અને અ કુદરતીની છે ને નજીક જીવન જીવે છે, ગામનું છે ને વાતાવરણ સ્વચ્છ પછી હરિયાળું અને મનને છે ને આનંદ આપનારું હોય છે, હા ને? તમે તો ગામ જતા જ હશો કે ગામમાં મોટા ભાગના લોકો કેટલા ખેતીવાડીને પશુપાલન જ કરતા હોય છે, નાના ધંધા અને સાથે જોડાયેલા પણ હોય છે, આ ગામ
કે ગામ ના લોકો સે
મહેનતુ, સરળ અને એકબીજા સાથે મદદ કરનાર હોય છે. તહેવારો અને પછી મળેલો છે ને બધા લોકો છે ને મળી ને આનંદ થી ઉજવાય છે. અ ગામમાં છે ને એ બધા લોકો છે ને તહેવારો એક સાથે જ ઉજવતા હોય છે, તે આપણને ખુબ જ સારું લાગે છે જોવામાં અને ગામમાં જયારે બધા એક સાથે મળી જુળી ને છે ને ઉત્સવો બનાવે છે ને તે ખુબ જ સારું હોય છે ને એકબીજાને જે મીઠાઈઓ આપતા હોય છે અને સાથે તે લોકો ફરવા જાય છે તો ખુબ જ સારું લાગે છે ગામ દેશની છે ને અર્થવ્યવસ્થા નો છે ને આધાર છે. તમને ખબર હશે કે અનાજ, દૂધ, શાકભાજી અને અન્ય ઘણી વસ્તુ તો છે ગામમાંથી જ મળી છે. તેથી છે ને અ ગામના વિકાસ છે ને દેશ વિ કાસ માટે છે ને ખુબ જ જરૂરી જ છે. અને ગામ છે ને આપડા દેશની છે ને જ્ઞાન છે આપડી ગામની છે ને સ્વચ્છતા જણાવવાની જ છે. અ આપણને તો ખબર છે કે શહેરમાં તો અહીંયા એટલું નથી મળત પણ ગામમાં છે ને વધારામાં વધારા વૃક્ષો જોવા મળે છે. ખેતીવાડી જોવા મળે છે અને ગામના વિકાસને છે ને સહયોગ આપવાની ખુબ જ જરૂરી અને આપણને ક પ્રયત્ન કરવું જોઈએ સ્વસ્થ, સુંદર અને સમગ્ર ગામ છે ને દેશના ઉજ્જવાળ વિસ ભવિષ્ય ને છ ઓળખવું જોઈએ આપણને અને ગામ એ છે ને ભારતનો આત્મા આત્મા પણ કહેવામાં આવે છે. આપણા દેશની છે ને મોટી વસ્તીઓ છે ને ગામમાં જ રહેલી હોય છે. ગામનું જીવન છે ને સરળ હોય છે અને શાંત હોય છે. અને કુદરતી છે ને સિરદ અ સિરદર. થી અને ભરમ ભરપૂર હોય છે. ગામના લોકો છે ને પ્રેમથી રહે છે. અને તે લોકોમાં છે ને ભાઈચારો પણ જોવા મળે છે અને સર કારી છે ને એ ભાવનાઓ સાથે જીવવાનું છે ને જીવવાનું છે ને ખુબ જ સારું લાગે છે. ગામના લીલા છાંય અને પછી ખેતરો, બગીચો, નદીઓ, તળાવો અને વૃક્ષો જોવાનો ખુબ જ મજા આવે છે. સવારે પક્ષીઓ છે ને કલકરતું તાજી હવા અને આનંદ આપે છે ને તે શરીર ને છે ને સ મળ્યો છે ને ગામના છે ને, પ્રદુષણ ખુબ જ ઓછું હોય છે. તમને તો ખબર હશે કે આપણા શહેરમાં કેટલી અ પ્રદુષણ હો હોય છે. પણ અહીંના ગામમાં એ એટલું પ્રદુષણ હોતું નથી અને ગામના લોકો છે ને મહેનત વાળા ને પ્રમાણિક અને સાદા સ સ્વભાવના લોકો હોય છે ત્યાં અને તેઓ છે ને મુખ્ય તત્વે છે ને ખેતી પાસે પાલન નાના વ્યવસાય કરતા હોય છે તમે તો જોયેલું જ હશે કે ગામના લોકો છે ને સુખ દુઃખના એકબીજા સાથે કેટલી મદદ કરતા હોય છે આજે સરકાર ના દ્વારા છે ને ગામોમાં સારા
સારા
રાસ્તા બની ગયલા છે અને વીજળી છે ને અ પીવાની પાણી ને શાળાઓ આરોગ્ય કેન્દ્રો પછી ઇન્ટરનેટ જેવી સુવિધાઓને છે ને ઉપલબ્ધ કરવામાં છે ને આવી રહી છે. અ હું કઉ ને તો ત્યાં પેલા હોસ્પિટલ ના હતી ત્યાં વેદો અને તે જડીબુટી થી જ બધા ઈલાજ કરતા પરંતુ હવે સરકારે ત્યાં હોસ્પિટલ બનાવી છે ને તે ખુબ જ સારું છે. જેના કારણે છે ને ગામોને ઝડપી વિકાસ કરી રહ્યો છીએ આપણું ગામ અને ગામ આપણા દેશનો છે ને પાયો છે જો ગામનો છે ને વિકાસ થશે ને તો દેશના પણ વિકાસ થશે. તેથી આપણે ગામે છે ને સ્વચ્છ અને હરિયાળું અને સમુદ્ર સમૃદ્ધ બનાવવા માટે છે ને સૌએ છે ને મળીને જ ને પ્રયત્ન કરવો જોઈએ આપણે તો કરતા છે પણ બધાને જ પણ કેવું જોઈએ. અ તમને ખબર જ હશે કે ગામમાં છે ને પંચાયત ગામ નું છે ને મુખ્ય વહીવટી ચ ચલાવે છે હા ને અને ગામના પંચાયત છે ને વડા લોકો હોય છે. તે લોકો છે ને ગામમાં બધા જ લોકો છે ને મળીને છે ને પંચાયત વસાડે છે અને એક બીજાને પ્રોબ્લેમ બતાવી છે ને તે પંચાયત સોલ્વ કરે છે. બધા નું છે ને પંચાયત જ સોલ્વ કર હોય છે ગામ નું કોઈ પણ એક વ્યક્તિ નથી ચલાવતો તું ગામના છે ને અ સંચાલન છેમાં છે ને ઘણા લોકો ફાળો આપે છે. અને ગામના વિકાસ નો છે ને અ નિર્ણયો લેવા છે ને મદદ કરે છે. અને સરકારી યોજનાઓને છે ને હું વહીવટ અ કોઈ એ તો વહીવટી છે ને પછી કામકાજ ની મદદ પણ કરતી તા હોય છે. અ ગામના લોકો છે ને પણ સ્વચ્છતા વિકાસ અને સામાજિક કાર્યોમાં ભાગ લઈને છે ને ગામ ને આગળ વધારે છે હા ને તમને તો ખબર જશે કે ગામ નુ સંચાલન ગ્રામ પંચાયત અને સરપંચ અને ગામના લોકોનું છે ને સહમયોગી થી જ થાય છે. અ પછી આપડા મહાત્મા ગાંધી છે ને રાષ્ટ્રીય ગ્રામીણ ને . ટન યોજના અને ગામના લોકોને છે ને રોજગાર આપવાની યોજના કરી હતી. તમને તો ખબર હ છે ગામના વિકાસ માટે સરકાર પણ ઘણી યોજનાઓ કરે છે. અને અહી કેટલીક મહત્વ યોજનાઓ છે કા જેમ કે પા પ્રધાન મંત્રી આવાસ યોજના ગરીબ પરિવારો પાક મકાન બનાવવા માટે સહાયક આપ આપે છે અને જીલ જીવન મિશન પછી દરેક ઘરમાં છે ને શ્રદ્ધા પીવાનું પાણી આપવા આવે છે અને ત્યાં ગામમાં છે ને પેલા ટોઈલેટ ન હતી પણ હવે ત્યાં ટોયલેટ પણ જોવા મળે છે અને સ્વચ્છ પાણી પણ આવતું હોય છે. સ્વસ્થ ભારત મિશન પણ છે. જે છેને સંચાલન નિર્માણ અને ગામના સ્વચ્છ રાખવાની યોજના છે તમને તો ખબર જ હશે કે એક આ સરકાર ના છે ને ગામના વિકાસ માટે છે ને અ મનરેગા પછી પ્રધાનમંત્રી આવાસ યોજના છે ને અ પછી અ જલ જીવન મિશન પછી સ્વચ્છ ભારત મિશન ને આ બધી જ ગામની સડક યોજ યોનાઓ જેવી છે ને અનેક યોજનાઓ ચલાવી છે સરકારે. અ એથી ખુબ જ સારું કર્યું છે અને ગામમાં બધાને જ વિકાસ મળ્યો છે. ગામ આપડો ખુબ જ સરસ છે તે શહેર જેવો નથી હોતો ત્યાં કાચા ઘર જોવા મળે છે ત્યાં ચૂલા બધા જમવાનું બનાવતા હોય છે. અને ત્યાં શાળા પણ બધા જતા જ હોય છે સરકારી શાળાઓ પણ જોવા મળે છે. આપણું ગામ ખુબ જ સુંદર હોય છે અને મને તો ગામ ખુબ જ ગમે છે. તમે શું કેવા માંગો છો બેન?
તમે ખરેખર ચોક્કસ કીધું કે ગામમાં તો અ બહુ છે ગામ ગામમાં મજા પણ બહુ આવે છે. જનકે જને જણતો ભક્ત જૈન કા દાંત કા ટૂર નહિત રે જે વાંજણી પણ. ગમેશો નૂર આ પંક્તિઓ ભારતના ગામડાઓની ગરીમા દર્શાવે છે ભારત એ ગામડાઓનો દેશ છે. દરેક વ્યક્તિ પોતાનું ગામ બહાલું હોય. મારા ગામનું નામ. અ મારા મારા ગામમાં પણ બહુ મજા આવે છે. અ મારું ગામ પ્રકૃતિ ન સુંદર ખેડાવમાં મસી થેલું એક આદર્શ અને ર રળિયા મ નું ગામ છે. અ ગામ ગામનું વાતાવરણ ખૂબ જ શાંત શુદ્ધ અને? પ્રફુલ્લિત. છે અહીં શહેરો જ તેવ પ્રદૂષણ, ઘોંઘાટ કે ભાગદોડ જોવા મળતી નથી. ગામની પાદરે એક મોટું તળાવ આવેલું છે. અ જે જેમ કે જેમપ પોરે પશુએ પાણી પીએ છે અને બાળકો રમે છે. તળાવના કિનારે એક જ જૂનું અને વિશાળ વડ નું વ્રક્ષ છે વૃક્ષ છે. કેમ કે તમને ખબર જ હોય છે ગામમાં તો અ બહુ બહુ સાલ પુરાણો ને બહુ જૂનું જૂનું વૃક્ષ જોવા મળે છે. જ્યાં ગામના વડીલો બેસે સુખ દુઃખની વાતો કરે છે સવારે પક્ષીઓનો કલરવ અને મનબન વહેતો પવન મનને તાજગીરી ભરી દે છે. અ ગામમાં વિભિધ જ્ઞાતિનો અ જાતિનો લોકો હારી મારીને રહે છે. ગામના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. સવાર પડતા જ ખેડૂતો પોતાના બળદ અને ટ્રેક્ટર લઈને ખેતરે જવા નીકળી પડે છે ગામના લોકો ખૂબ જ મહેનત મહેનતની પોરા અને મયાળું છે શોખ હોય કે દુઃખ ગામના લોકો હંમેશા એકબીજાના મદદ કરવા તૈયાર રહે છે. હોળી, દિવાળી, નવરાત્રી, અને જન્માષ્ટમી જેવા તહેવારો આખું ગામ ભેગા મળીને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
હ
જેમ કે સમયની સાથે અ ગામ ઘણું આધુનિક બન્યું છે. ગામમાં બાળકોના ભણતર માટે એક સુંદર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ છે. કેમકે તમે કી‌ કીધું કે સરકાર ગામ માટે કેટલુ યોજના નીકળવામાં આવેલું છે એ યોજનાથી અ આજે ગામ કેટલું સુધરી ગયેલું છે. ત્યાં અ ટોયલેટની ફેસિલિટીઝને હાઈસ્કૂલ વગેરે જેમ. બનાવવામાં આવેલા છે. લોકોના સ્વસ્થ માટે એક સરકારી દવાખાનું તેને આરોગ્ય. કેન્દ્ર પણ આવેલું છે. અ ગામના તમામ રાસ્તાઓ પાકા અને સિમેન્ટના બનેલા છે. દરેક ઘરમાં વીજળી પીવાનું શુદ્ધ પાણી અને શૌચાલયની સુવિધા. ગામનો વહીવટ પંચાયતઘર દ્વારા ખુબ જ. સરસ રીતે થાય છે ગામમાં એક નાનું બજાર પણ છે જ્યાં રોજિંદા જરૂરિયાતની બધુ વસ્તુઓ અ મળતી છે. અ ગામની માધ્યમમાં એક સુંદર શિવજી નું મંદિર અ આવેલું. છે. આ ઉપરાંત હનુમાનજી અને માતાજીના મંદિરો પણ છે સવાર. સ્થાન મંદિરોમાં થતી આરતી અને ઘંટાડો. આખા ગામના વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવી દે છે.
હ
અ અ ગામ ભલે નાનું હોય. પણ તે સંસ્કાર પ્રેમ સપનું પ્રતીક છે. અ શહેરી સગવડો વચ્ચે પણ ગામડાની જે શાંતિ અને. નો શ્વાસ છે તે બીજે ક્યાંક નથી મળતી અ મને. કામ પ્રત્યે ખૂબ જ આદર અને પ્રેમ છે મને ગર્વ છે કે હું. હું આવા સુંદર ગામનો રહેવાસી છું. અ જેમ કે તને ખબર જ હશે કે ગામમાં કેટલું બધ જ્યારે સ્કૂ શહેર. રોમાં સ્કૂલમાં સમર વેકેશન થાય. ત્યારે મોસ્ટ ઓફ ધી બધા જ લોકો અ ગાં જાવીને ત્યાં. રહે છે અને મોજ મસ્તી કરે છે. ત્યાં ખેતોમાં બહુ ઠંડુ ઠંડુ હવા આવે છે ત્યાં બહુ મજા. પડે છે. રાતના લોકો ગામમાં ખેતોમાં ખાડલા ડાળીને તા. અ આરામ કરે છે ને ઊઘ ઊઘે છે. પછી અ બાળકો એ. ખેતરમાં જઈને આસમાનને જોય છે. ત્યાં બહુ બધા તારા જોવા મળે છે અને ગામનું વાતાવરણ બહુ શુદ્ધ. થાય છે. ચાલો બેન મને તમારા જોડે વાત કરવા ખૂબ જ ગમ્યું તમારો ખૂબ ખૂબ આભાર.
હા બે મને પણ તમારા સાથે વાતો કરીને ખુબ જ સારું લાગ્યું હું તમારી વાત તો મને ખુબ જ સારી લાગી તમારો પણ ખુબ ખુબ આભાર.